હલો
હાલો જય શ્રી કૃષ્ણ કેમ છે?
બસ મજા, તમને કેમ છે? જય શ્રી કૃષ્ણ.
બસ સારું હ હવે આજે આપડે પાણી પીવાનું આપણા જીવનમાં શું મહત્વ છે. એના વિશે થોડીક વાત કરીએ કે પાણી છે એ આપણે આપણા જીવનમાં પાણી એ જળ એ જ જીવન એવું એક કહેવત છે અને પાણી આપડે આપણા જીવન જીવવા માટેનું એક બીજું કહી શકાય એવું આપણું મહ મહવનું અ એક છે. કે પાણી વગર આપણે જીવી શકીએ નહી આ પાણી વગર આપણે જીવવાની કલ્પના ન કરી કરી શકીએ એટલે ખાલી માણસ જ નહી પશુ છે પક્ષી છે, કે પછી ઝાડ છોડ બધાને આપણે પાણી ખૂબ જરૂરી છે. એ આપણા જીવનનો આધાર છે. તો એનું શું મહત્વ છે એના વિશે આપણે થોડીક વાત કરીએ.
હા સાચી વાત છે. એકચ્યુઅલી આપણું શરીર જ સિત્તેર ટકા પાણીથી બનેલું છે. તો એ જરૂરી છે કે આપણે ટાઈમ ટુ ટાઈમ પાણી પીવું જોઈએ આખા દિવસમાં ત્રણ થી ચાર લીટર પાણી પીવું જોઈએ. અને આપડે કેવું છે કે આપડે આખો દિવસ કદાચ બહાર જઈએ ને તો આપડે પાણી પીવાનું છોડી દઈએ છે કે ચલો કોઈ એવું મેળ નથી આવતો કે પાણી પીતા નથી એવું કરીયએ છીએ આપડે
તો એવું ન કરવું જોઈએ.
હા એ જો પાણી ના પીએ તો આપણે ઘણી વખત કેવું થાય કે અ થાક લાગે પછી આપણે માથાનોો દુખાવોય થાય અને પછી તે દિવસે તો ના ખબર પડે પણ બીજે દિવસે આપણને કબજયાત થઈ જાય છે કે પછી એને લીધે કિડની ઉપર ને એવી પછી લાંબા ગાળે તો બહુ ન પાણી પીએ તો આપણને એની ઇફેક્ટ થાય છે.
હા યુરિન યુરિનમાં બી ઇન્ફેક્શન થાય છે આપણે પાણી ન પીએ તો અને જો પાણી વ્યવસ્થિત પીતા હોય ને તો આપડી કિડની બી સારી રીતે કામ કરે છે અને આપણને યુરિન ઇન્ફેક્શન કે એવી એવી કોઈ ઇન્ફેક્શન થતું નથી એકચુલી આપણે પાણી પીએ છીએ ને તો આપણા શરીરના ઝેરી તત્વો યુરિન મારફતે બહાર નીકળે છે. કે જેથી કરીને આપણને કોઈ જાતનું ઇન્ફેક્શન ન થાય અને જો પાણી ઓછું પીશું ને તો યુરીન ઇન્ફેક્શન થશે. કે કિડનીમાં પ્રોબ્લેમ થશે તો આપણા શરીરના જેરી તત્વો અ લોહીમાં ભળે છે અને એના લીધે આપણને મોટી બીમારી થવાની શક્યતા પણ રહે છે.
હા અને આપણા શરીરની તાપમાન નિયંત્રિત રાખે અને આપણે લોહીનું પ્ર પરિભ્રમણ પણ કરે છે એ જ પાણી. અને જો ઘણી વખત આપણે સાંભળતા હોઈએ છીએ કે ઘણા લોકોને કિડની માં પેલો સ્ટોન હોય છે તો જો એ લોકો કેવું પાણી ના પીવે ને તો એને એને બહ દુખાવો થાય અને એ સ્ટોન એટલે જ થાય તો જો આપણેે રેગ્યુલર અને વ્યવસ્થિત પાણી પીયા કરીએ ને તો આ વસ્તુ આપણને થતી નથી. અને ઘણી વખત હવે તો આ આપણે કામમાંનકામમાં ઘણા લોકો શું પાણી પીવાનું ભૂલી જાય તો મોબાઈલ માં એ લોકો હવે એવું એલું એવ એલાર્મ રાખે છે. કે જે પાણીનો જે પેલો હોય છે કે જેના લીધે આપણને યાદ આવે. કે હા આપડણે હવે પાણી પીવાનું છે અડધો અડધો કલાકે એવું બધા હ આજના જમાનામાં બધા જાગૃત થઈ ગયા છે એટલે આવું પણ કરે છે.
હા એ મોબાઈલમાં ઘણા એપ પણ એવા છે કે જે આપણને પાણી પીવાનું યાદ અપાવે છે. કે આપણા આપણા શરીરમાં પાણીની ઉણપ છે તો તમે પાણી પીઓ એમ. એ આલાર્મ વગાડે છે અને આપણેે પાણી પી લઈએ એવું એમ. કે હવે હવે બધું જ બધામાં જાગૃતિ આવી ગઈ છે કે જેથી કરીને આપણે ટાઈમ ટુ ટાઈમ પાણી પીતા રહીએ એ બધું આપણને મોબાઈલ યાદ અપાવે છે. કે તમને પાણી પીવાની જરૂર છે, એમ
હા આપણેે સવારે એમાં ઉઠીને એક બે ગ્લાસ પાણી પીવું જ જોઈએ આ જે પાણી પીવાની ટેવ છે ને એ ખુબ સારી માનવામાં આવે છે. તો જો આજ સવારે જે પાણી પીધેલું હોય ને એ આખા દિવસ દરમિયાન પણ આપણેે એ એની અસર જોવા મળે છે અને આખા દિવસ દરમિયાન આપણે થોડા થોડા અંતરે આપણે પાણી પીવું જ જોઈએ અને આપણેે કઈ તરસ લાગે ને એની રાહની જોવાની પણ હાલો અડધો કલાક હા અડધો કલાક કે એવું આપડે રાખવાનુ કે ત્યારે આપડણે એક ગ્લાસ પાણી પી લેવાનું છે એવું આપડે કરીએ ને તો આપણા શરીરની અંદર વધારે જલ્દી થી કોઈ બીમારી આવતી નથી અને આપણે ઘણા એ લોકો આપડે શું કરીએ કે હા આપડે તરસ લાગે ને ત્યારે જ પાણી પીવા જઈએ. તો એને લીધે આપણા શરીર ને પછી મુશ્કેલી આવે
હા એકચુલી સવારનું જે આપણે પાણી પીએ છીએ ને એના લીધ આપણને ટોયલેટમાં બી કંઈ પ્રોબ્લેમ રહેતી નથી જેથી કરીને આપણને કો કોન્સ્ટપેશન પણ નથી થતુ. તો એના લીધે આપણા આખા આગલા દિવસના આખા દિવસના જે ઝેરી તત્વો હોય છે એ બહાર નીકળી જાય છે. અને કોન્સ્ટિપેશન ના લીધે તો કેટલી બધી બીમારીઓ થાય છે ગેસ થાય છે ઉલ ટીઓ થાય છે. કે માથું દુખે છે તો એના લીધે જે કઈ બીમારીઓ થાય છે એના થી આપણે બચી શકીએ છી જો સવારનું પાણી વ્યવસ્થિત પીવાઈ જાય. તો એ આપણને અ કોન્સ્ટિપેશનમાં સારી એવી રાહત આપે છે.
હા અને આપણેે સ્વચ્છ ને શુદ્ધ પાણી પીવું જોઈએ કારણ કે જો દુષિત પાણી પીવામાં આવી ગયું તો આપણને જોઈએ છે કે કોલેરા છે. કે ટાઈફોડ છે. કે કમળો છે કે પછી આપને ડાયક એવા બધી બીમારીઓ થઈ જાય છે, તો આપ આપણે હંમેશા કેવું સ્વચ્છ સુરક્ષિત સારું શુદ્ધ પાણી પીવું જોઈએ. જોકે આજના જમાનામાં તો આપણે કેવું છે, કે બધાના ઘરે આરો સિસ્ટમ લાગેલી જ છે.
હા
એટલે આપણે એ રીતે આપણે કરી જ બધાના ઘરે હોય જ છે, શુદ્ધ પાણી પણ જો આપણે ચોમાસામાં ધ્યાન રાખવુ પડે છે તો આપડણે એને ઉકાળી પણ નાખવું જોઈએ ને પછી ઠંડુ કરીને પીવું જોઈએ.
હા ચોમાસામાં તો એવું થાય જ છે. અને મને તો ખાસ મને ચોમાસું સ્ટાર્ટ થતા જ મને ડાયરિયા ની પ્રોબ્લેમ રહી જ છે. તો મેં ચોમાસું સ્ટાર્ટ થાય ને એટલે એવું લાગે ને કે વરસાદ પડે છે, તો અઠવાડિયું દસ દિવસ સુધી અમે લોકો પાણી ગરમ કરીને અ ઉકાળીને ઠંડુ પાડીને પછી ભરીએે છીએ. કે જેથી કરીને કઈ પ્રોબ્લેમ નહી થાય એમ
હા એ તો બહુ સરસ કેહેવાય
હમ એટલે આઠ દસ દિવસ મતલબ ચોમાસાનુંું જે નવું પાણી આવે છેને. કે પૃથ્વીમાં નવું પાણી જાય છે ને પછી જે પાણી આવે છેને. એમાં થોડી પ્રોબ્લેમ થાય જ છે મને એટલે હું એવું જ કરું છું કે ચોમાસુ સ્ટાર્ટ થાય ને આપણને એવું થાય કે હવે અ પૃથ્વીમાં અંદર પાણી આવી ગયું છે નવું પાણી આવ્યું છે. તો ત્યારે અમે લોકો ઉકાળીને જ પીએ છીએ ને મને ખાસ એ પ્રોબ્લેમ છે.
હા એટલે એ સારું છે કે આપણે ખોટું હેરાન થાવું એના કરતા તો આ રીતને આપડે અ તૈયારી રાખવી સારી કે ભાઈ ચાલો અને આપણે જોઈએ છેએ કે પાણીનો બગાડ પણ ન કરવો જોઈએ. કે આજે આપડે જોય વીસ આજે વિશ્વના ઘણા વિસ્તારમાં પાણીની ખૂબ અછત છે તો જો આપણે સમજદારી પૂર્વકનો ઉપયોગ કરીએ તો એ પાણી આપણે બચાવવું જરૂરી છે ઘણી વખત આ ઘણા લોકો શું કરે કે નળ ખુલ્લો રાખે છે. અને પાણી એમને એમ જવા દે છે તો એ બરાબર નથી. કાકે ઘણા લોકોને આપણે જોઈએ છીએ કે કયાં દૂર દૂર સુધી પાણી બેડા લઈ લઈને ભરવા જાય છે. તો આપણે એટલું સમજ આપડે આવતું હોય ઘરમાં તો પાણી આપણે બગાડ કરવો ના જોઈએ.
હા આપડે તો આપણેે ગુજરાતીઓ માને તો એવું કહીએ છીએ કે પાણી જ લક્ષ્મી છે. એનો જેટલો બગાડ કરશું ને એટલી બરકત જતી રહેશે આપણા ઘરમાંથી એ
હા સાચી વાત છે એકદમ સાચી વાત છે અને હકીકત પણ છે.
તો હવે આપણને મળે છે. તો આપણે બગાડ કરીએ છીએ જ્યાં નથી મળતું ત્યાં પૂછો કે પીવાનું પાણી ક્યાંય મળતું નથી અમુક જગ્યાએ અ બૈરાઓ કેટલું દૂર દૂર અ પીવાનું પાણી ભરવા જાય છે.
હા એ જો જેને એ જોયું હોય ને એને જ ખ્યાલ આવે. બાકી તો ઘણા લોકોને તો આ ખ્યાલ જ નથી. યો તો કે ભાઈ આપણે પાણી ને આપડ
આપણે આપણેે નાનપણમાં એવું જોયું છે કે આપડણે ભરવા જતા ને અ પીવાનું પાણી ભરવા જતા અને અ આવીને ભરતા અને એવું પણ અ અત્યારના લોકો એ જોયું નથી ને તો એ લોકો પાણીનો બગાડ જ કરે છે એમ
હા જે વ નહવામાં અને ટો ટોયલેટમાં અને ગમે ત્યાં જાય ન નળ છે ખુલ્લા જ રાખે છે. તો ઘણો બગાડ થઈ જાય છે પણ અને આમ જોઈએ છીએ તો આપડે
ત્યારે બી. બ્રશ કરે ત્યારે બી ખુલ્લા નળ રાખીને બ્રશ કરે છે.
એટલે આમ આમ જોઈએ તો આપડે પાણી ભલે આપણે ઘણું બધું છે પૃથ્વી ઉપર પણ એમાંથી જો આપડે ત્રણ ભાગ છે એ તો ખારું પાણી જ છે એક જ ભાગનું પાણી એવું છે. કે જે હ મીઠું છે કે જે પીવાલાયક છે તો આપણે એને ખરેખર એને બચાવવું જ જોઈએ.
હમ.
હા એટલે આ પાણી પીવું આપણે ખૂબ જરૂરી છે. અને ઈ એક સારી ટેવોમાંની એક ટેવ છે.
હા. અને આપડે લોકો કેવું કરીએે છે આખો ગ્લાસ ભરીને અડધો ગ્લાસ પીએે છીએ અને અડધો ગ્લાસ કે દહીએ છી તો એવું બી ન કરવું જોઈએ આપણને અડધો ગ્લાસ પીવો છે તો આપડણે અડધો ગ્લાસ જ લેવો જોઈએ.
હા એકદમ એ બસ એજ છે આપડણે આપણા ઘરમાં જો આપણે એવો ટેવઉ પાડશું તો બાળકોને એવી આદત પાડશું તો એ મોટા થઈને પણ એવું જ કરશે અટલે આપણે ખરેખર તો હા એ અને પાણી છે એ ખાલી પ્રવાહી નથી પણ આપણા જીવનનો આધાર પણ છે. તો આપડે બધા એવું કરવું જોઈએ કે સ્વચ્છ પાણી પીવું જોઈએ બગાડ અટકાવવો જોઈએ અને આપણે પાણીનું મહત્વ ખુબ સમજવું જોઈએ તો આજે આ પાણી વિશ શે વાત કરીને ખુબ મજા આવી તમારી સાથે. તો પાછા બીજા કોલ ઉપર મળીએે પછી. બાય જેશ હા જી શ્રી ક્રશ્ર્ન.